ઓ તો તમને મારો અવાજમાં આવે છે.
હા હું મજામાં છું તમારો અવાજ આવે છે. અચ.
હા તો આજે આપણે છે ને એક ખૂબ જ રસપ્રદ અને અલગ વિષય પર ચર્ચા કરીશું જે તમે સાંભળ્યું હોય તો ખોરાક અને અર્થવ્યવસ્થા.
હ ખૂબ જ સરસ વિષય છે સામાન્ય રીતે લોકો ખોરાક વિશે વાત કરે ત્યારે સ્વાદ આરોગ્ય અથવા પરંપરાની વાત કરે છે.
હા એ તો છે જ પણ વાસ્તવમાં તો છે ને ખોરાક અને અર્થવ્યવસ્થા વચ્ચેનો સંબંધ પણ ઘણો ઊંડો છે.
હા બિલકુલ દરેક દેશની અર્થવ્યવસ્થામાં ખોરાકનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે.
હા કારણ કે ખોરાક સાથે તો લાખો લોકોની રોજગારી જોડાયેલી હોય ને.
હં ચલો પહેલાં ખેતીથી શરૂઆત કરીએ.
હા તો ખેતી ખોરાક ને ઉત્પાદન નો આધાર છે.
હ સાચી વાત છે.
હા અને ખેડૂતો તો વિવિધ પ્રકારના પાકો ઉગાડીને સમાજને ખડિયા જરૂરત પૂરી કરે છે.
હા આ પ્રક્રિયા અર્થવ્યવસ્થામાં પણ મોટો ફાયદો આપે છે.
હા કારણ કે ખેતી સાથે બીજ ખાતર સિંચાઈ અને મશીનરી જેવા અનેક ક્ષેત્રો પણ જોડાયેલા છે ને.
હ એટલે એક પાકનુંું ઉત્પાદન ઘણા લોકોને રોજગારી આપે છે.
હ એ તો છે અને ખોરાક ન ઉત્પાદન થઈ ગયા પછી બી તેનો સંગ્રહ પણ એટલો જરૂરી છે.
હા જે વેર હાઉસીસ અને કોલ્. સ્ટોરેજ હોય છે એમની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
હા કોલ્ડ સ્ટોરેજ ના કારણે ફળ અને શાકભાજી લાંબા સમય સુધી આપણે સાચવી શકાય ને એમાં ઠંડુ વાતાવરણ રખાયને.
માંથી બગાડો ઓછો થાય છે અને આર્થિક નુકસાન પણ ઘટી જાય છે.
હા અને ટ્રાન્સપોર્ટેશન પણ આ આ પ્રક્રિયાનો જે મહત્વપૂર્ણ ભાગ પણ છે આમ જ
હ જે ખેડૂત પાક ઉગ આવે તો ત્યાંથી બજાર સુધી ખોરાક પહોંચાડવા માટે આ ટ્રાન્સપોર્ટેશન તો જરૂરી છે.
છે ટ્રેન છે શીપ છે એક્રાફ બધા બધા વાહન આપણાથી વપરાય મોકલવા માટે
હ જ્યાં ટ્રાન્સપોર્ટનું ક્ષેત્ર છે એ પણ હજારો લોકોને રોજગારી આપે છે.
હા ખોરાક સાથે સાથે હોલસેલ અને રીટેલ માર્કેટ પણ જોડાયેલા છે.
હ ખેડૂતથી લાઈને ગ્રાહક સુધી ઘણા મધ્યમથી કામ કરે છે.
હા અને આર્થિક દ્રષ્ટિએ આ સંપૂર્ણ સપ્લાય ચેન ઘણી મહત્વપૂર્ણ ગણાય છે.
હ અને જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એના વિશે પણ આપણે વાત કરવી જો
બિલકુલ બિલકુલ કે ફૂ પ્રોસેસિંગમાં છે ને કાચા પદાર્થને તૈયાર પ્રોડક્ટ બદલવામાં આવે જેનો બહુ મહત્ત્વપૂર્ણ રોલ છે એમાં
હ જેમ કે દૂધમાંથી ચીઝ બટર અને આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવે છે.
હા અને આમ જોવા જઈએ તો ઘઉ માંથી લોટ અને બેકરી પ્રોડક્ટ પણ એવી રીતે જ બનાવવામાં આવે ને
હ આ આ ઇન્ડસ્ટ્રી છે ને દેશથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.
હા અને રોજગારીની ઘણી તક પણ ઉઊભી કરે છે ને આ ઇન્ડસ્ટ્રી
હા રેસ્ટોરન્ટ અને હોટલ ઇન્ડસ્ટ્રી પણ ખોરાક સાથે જોડેલી જ છે.
હા અને ટુરિઝમ સાથે પણ તેનો આમ સીધો સંબંધ ગણાય આપણે જોવા જઈએ ને તો
હ ઘણા પ્રવાસીઓ સ્થાનિક ભોજનનો અનુભવ કરવા માટે પણ મુસાફરી કરે છે.
મેં પણ એવું સાંભળ્યું છે આજે તો ફૂડ ટુરિઝમ તો એક મહત્વપૂર્ણ આર્થિક આમ પ્રવૃતિ જ બની ગઈ છે.
હ કેટલાક કેટલાક શહેરોમાં તેના ખાસ ખોરાક માટે જ પ્રસિદ્ધ છે.
હા એ તો છે ફૂડ ફેસ્ટિવલ્સ પણ આર્થિક આમ ગતિવિધિઓમાં વધારો કરી આપે ને આપણને.
હ ત્યાં જે સ્થાનિક વેપારીઓ છે એ પોતાના ઉત્પાદનો વેચવાની તક મળે છે.
હા અને ખોરાક ના ભાવ અને અર્થવ્યવસ્થા વચ્ચે પણ સંબંધ ખરો જ ને
અ ખરો જ ને જારે ખાડયા પદાર્થોના ભાવ વધે તો તેની અસર સામાન્ય લોકો પર પડે જ છે.
હ આ સ્થિતિને ફૂડ ઇન્ફ્લેશન પણ કહેવામાં આવે ને કદાચ
હ ઇન્ફ્લેશન અર્થવ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
હા મેં પણ એવું સાંભળ્યું છે અને સરકારો પણ ખાદ્ય ભાવની સ્થિતિ માટે આમ પ્રયત્નો કરતી જ હોય છે ને.
હ હ કે ખાસી પ્રયત્નો હોય છે કે એને સ્થિરતા આપે કેટલા જ દેશોમાં અનાજનો સંઘર્હ કરીને ઈમરજન્સી માટે સાચવવામાં પણ આવે છે.
હા એ તો છે જ અને ફૂડ સિક્યોરિટી સાથે પણ જોડાઈ શકાય ને.
હા ફૂડ સિક્યુરિટીટે એટલે દરેક વ્યક્તિને પૂરતો અને સુરક્ષિત ખોરાક મળે તે સંચુ અ સંતુષ્ટ કરવો.
હા વિશ્વભરમાં એક મહત્વપૂર્ણ મુદ્દો તો છે જ.
હ કારણ કે જનસંખ્યા સખત વધી રહી અ છે.
હા એ તો છે અને એના રીતે ડિમાન્ડ પણ વધે અને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની વાત પણ અહિયાં તો મહત્વપૂર્ણ છે.
હ ઘણા દેશો પોતાના કૃષિ ઉત્પાદનોનું અહીંયા દેશોમાં મોકલે છે.
હા અને કેટલાક પદાર્થો તો અન્ય દેશોમાંથી મંગાવવામાં આવે છે
હ આ અંતરસ્તરીય વેપાર અર્થવ્યવસ્થાને અસર કરે છે
હા અને ભારત પણ ઘણા કૃષિ ઉત્પાદનો માટે ફેમસ છે
હા હ જેમ કે ચોખા મસાલા અને અન્ય પદાર્થ વિશ્વભરમાં મોકલવામાં આવે છે
હા આથી વિદેશી મુદ્રા પણ મળે છે ને
હા જે દેશની આર્થિક પ્રગતિમાં મદદ કરે છે
ટેકનોલોજી એ પણ ફૂડ ઇકોનોમી ને ઘણી બદલી નાખી છે હ
હ આપણે આજે ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી આવી ગઈ છે એ તેનું બધું તેનું ઉત્તમ ઉદાહરણ છે
ને આજે તો મોબાઈલ એપ દ્વારા તો ઘરે બેઠા બેઠા ખોરાક મંગાવી શકાય એવી છે બધું અત્યારે
હા આથી નવા બિઝનેસ મોડલ પણ ઉભા થયા છે
હા અને ડિજિટલ પેમેન્ટ એ પણ વ્યાપારને સરળ બનાવી દીધો છે ને
હા હ ફૂડ સ્ટાર્ટઅપ્સ પણ આજે ઘણી ઝડપથી વિકાસ કરી રહ્યા છે
હા કેટલાક સ્ટાર્ટઅપ્સ ઓર્ગેનિક ફૂડ હેલ્ધ ફૂડ અને સબલ ફૂડ પર કામ કરે છે ને
તો આ નવા રોજગારની તક પણણ ઊભી કરે છે
હા એ તો છે જ અને પર્યાવરણ અને અર્થવ્યવસ્થા વચ્ચે પણ સંબંધ છે
કઈ રીતે
અરે ખોરાક નું ઉત્પાદન કરતા સમય પાણી ઉર્જા અને જમીનનો ઉપયોગ થાય છે ને એ રીતે સસ્ટેનેબલ ફાર્મિંગ ન મહત્વ વધી રહ્યું છે
સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે લાંબા સમય સુધી ઉત્પાદન જાળવી શકાય છે
હા અને પ્રાકૃતિક સંશોધનો રક્ષણ પણ થઈ શકે છે ને
આ ફૂડ વેસ્ટ પણ આર્થિક અદ્રષ્ટિય મોટો મુદ્દો છે
હા દર વર્ષે ઘણું ભોજન બગડી જાય છે
આથી પૈસા પાણી અને મહેનત નો પણ બગાડ થાય છે
હા તેથી ફૂડ વેસ્ટ તો ઘટાડવાનું બહ જ જરૂરી છે કારણ કે આર્થિક રીતે પણ ફાયદાકારક નથી એ
હા આપણે કોપરેટિવ સાંસદ એની પણ મહત્વ
હા અને ખેડૂતો સાથે મળીને મોટી સંસ્થાઓ રચી શકે છે ને
હ થી તેમને બજારમાં સારી કિંમત મેળવવાની તક મળે છે
અને ડેરી સેક્ટર માં પણ હવે તો સંસ્થાઓ સફળ રહી છે ને
હ ગ્રામિક અર્થવ્યવસ્થામાં ખોરાકનું સ્થળ ઘણું મહત્વપૂર્ણ છે
હા કારણ કે ઘણા ગામડામાં તો લોકો ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ પર નિર્ભર હોય ને એટલે
હા શહેરી અર્થવ્યવસ્થામાં પણ ફૂડ ઇન્ડસ્ટ્રીનો મોટો ફાયડો છે
હા રેસ્ટોરન્ટ છે હોટલ લોજિસ્ટિક અને રિટેલ બધામાં તેનો ભાગ તો ભજવે જ છે
હ ભવિષ્યમાં ફૂડ ઈકોનોમીમાં ઘણો ફેરફાર આવી શકે છે
હા એ તો છે અને જેવું એઆઈ છે ઓટોમેશન સ્માર્ટ ફાર્મિંગને બધું મહત્વ વધી જાય ને હવે તો
હં આપણે જે ટેકનોલોજી છે એ ઉત્પન્ન વધારી શકે છે અને જે ખર્ચ છે બધાનો એ ઘટાડી શકે
હા પણ સાથે સાથે રોજગારીના પણ નવા સ્વરૂપો પણ ઊભા કરવા પડશે ને
હા વિશ્વનીય અર્થવ્યવસ્થા મા ખોરાક હંમેશા કેન્દ્રીય સ્થળ ધરાવશે
હા કારણ કે ભોજન માનવ જીવનની આમ મૂળભૂત જરૂરિયાત છે.
હા અને જ્યાં સુધી માનવ સભ્યતા છે. ત્યાં સુધી ખોરાક અને અર્થવ્યવસ્થા વચ્ચેનો સંબંધ રહેશે જ.
બિલકુલ બિલકુલ આ બંને એકબીજાને આમ પૂરક છે એવું કેહેવાય.
હા સાચી વાત છે તમારી.
હા અને આમ જોવા જઈએ ને તો આજે આ ચર્ચા ખુબ જ આમ આમ સારી રહી આપડી.
હા આજે બધું રોજગારી છે, વેપાર છે જે વિકાસ થશે જે જે ઇન્ડસ્ટ્રીમાં આપણે જે ખાવાનું અને અર્થવ્યવસ્થા વચે જે જે સંબંધ રહેવાનો છે. એના વચ્ચે તો આપણે ખૂબ મુખ્ય વાત છે બધી.
હા આ બધી વાતો તો એટલી બધી છે ને કે આપણે કેમની અર્થવ્યવસ્થા સંભાળી શકીએ આપણા ખાવાના જોડે કેમનું જોડાયેલું છે, કોને કોને મદદરૂપ રે ને કોને ફાયદો ના રહેે આ બધું આનાથી જ જોડાયેલું છે.
હા ને આ વાતથી આપણને ખોરાક વચ્ચે બીજું એક મહત્ત્વપૂર્ણ વસ્તુ સમજવા મળી.
હા આના પર તો જેટલી પણ વાત કરીએ ને એટલું ઓછું છે.
હા સાચી વાત.
હા ફરી આપણે બીજી રસપ્રદ વિષય સાથે મળીશું ત્યાં સુધી ચાલો જરૂર આવજો.
આવજો.